બોલ ત થઈ ગય પે અરે વલેટ પાસે બેસી તે રિક્ષા
કેમ કલેજ ઘરે જઉ
હ ઘરે જઉ છતું
તો મને કહેવાય નને હુંં આવીં જ જ
હું તરી સમજાવ છું પણ
હું હજે હું નીકળું છું હવે.
હમ.
પતિ ગ્યા લેક્ચર.
ના હજી બે છે પણ મા કામ છે ને એટલે ઘેર. એટલે કામ એટલે બીજા કામ છે બેન્કના.
માર તો પતી ગ્યા હવે મેન્ટર નું છે અને પેલા છે જો આ ફ્રેશર્સ નું ચાલે કર દીધું છે આ બતરાએ.
અરે હા નહી આપડે તો ફ્રેશર્સ છે નહી મજા આવે છે ફ્રેશર્સ હા. હા હવે એ તો છે પણ એમ કે મજા આવેમાં ફ્રેશર્સમા આપડે કેવી મજા આવે.
પેલી તારીખે છે.
હવ હવે તો ફેરવેલ થી આવશે તો ફેરવેલ માતે જવુંજ નહી.
ક્યાં નડે ફેરવેલનો જમલ.
શું?
તન ક્યાં નડે ફેરવેલમાં પણ જો આવવાનું પછી ફેરવેલ તો પતવા તો દે આખું વરસ છેલ્લે એન્ડમાં આવશે.
પણ શું પતવા લે પણ જાનું હમણાં ચાલે થય હમણાં બધું જવાનું ખબરેય નહિ પડે. તો પણ કશું ના હોય.
આ આજો કૃશ
શું કે છે?
જઉ છું તે. કરે એ તો ખીશા ખૂચા ઘરે નહી ગયા એમ.
હા તમાર લગતુ તો થી ગ્યા.
હઉ પતિ ગ્યા વેન્ટર નું છે હું એ પીવું છે.
એક સેકન્ડ ચાલુ રાખ.
હા. હલો. હલો.
કેમ છો? બોલ. હુંય નીકળું છુ.
હા
શેશસમાં પહેલી તારીખે છે. પર થર્ડ વાળા થર્ડ યર વાળા જનરલ વા જનરલ વાળા એ મોરચો ઉઠાવ છે. બેચ ફ્રેશર્સ નો. જો અભિષેક રૂપાલ ની બધા એ બધા જ બેઠા છે સ્વેરમાં પૈસા કલેક્શન માટે.
સર
અઢીસો રૂપિયા લી જેને જોઈન થવાનું હોય બધા જોડે.
તોએ તે એના માટે શું પણ જોઈન્ટ થવાય તો ફરી કહેવાના છે તે ના હોવા જોઈએ એમ એવી રીતના
આપણી જોડ તો ઓછા લીધેલા આ લોકો તો ફર્સ્ટ યર વાળા જોડે ભી લેસ લે છે લાગે છે.
તો હવે જેવું જે પ્રમાણ હોય જે પ્રમાણે હોય એ જ રીતના. પચાસ.
ત્રણ અડસો જ આવેલા ને આપડે તો. પચાસ હતા ને ના કોઈ. એના આપણને કરી આપે.
એમથી ઓછા નતા પણ એટલા જ હતા ને એમ. એટ તો વ વી પા
અમે વધ હાઈ ફાઈ પાર્ટી છે બધું સારી રીતે કરી હકશે આ લોકો બેઠા છે એટલે આગળ આ લોકો એ જ વાત કરી હશે ફેશર્સની અને કિંજણ મેડમને આગળ રાખ્યા છે હેડમાં એ લોકો નું જ ગ્રુપ છે આખું કરશે આમાં તો નહ ઈચ્છા આવવાની હ ના ફેરવેલ માં આવીશું હ ઈશ્ર ફેશસ તો સમજ્યા એક વાર તો કરી લીધું
હવે આગળ જઈશ એમાં કરીશ
હ
થ
એટ સ્ટોક કોણ આવે દર વખતે ગયા વર્ષે ગયા વર્ષે તો ખબર નઈ કરી હતી કે નથી કરી
નથી કરી ગયા હશે કેન્સલ નથી થતી અલે કઉુંક અત્યારે જે સેકન્ડ ઇયર વા વિચારતા હશે કે લાસ્ટ ઈયર વાળા એમને મળેલી અને અમે જરા અમારો જ ગુનો હતો
પણ લાસ્ટ યર વાળા લોકો આ ફેર કરી લેશે એ લોકો જોડાઈ જશે મે કોણ કોણ અને પહેલી તારીખે હવાર માં દસ વાગે છે ઓ પહેલી ઓગસ્ટ
કરી દે છે ત્યારે મંડે થી ટ્યુઝડે મંદિર વનસ ડે સારું સેટરડે ખાલી છોટો રાખ એ પેલા રાખી તો સારું કેમ કે દ હૃજા પાડી દે ભાઈ
અને જુલાઈમાં આપણેે છે નહી પ્રેઝન્ટેશન ન એનું એટલે કેમનું એકત્રીસ જુલાઈ પેલા ઓર્ગેનાઈઝ કરે બધું.
એ બી છેઈ આપડે- -
આપડે ઓએપી નું પ્રેઝન્ટેશન છે એકત્રીસ તો મોકવાયવાનું.
પ મે પેું સબમિટ નહી કર્યું પાર ટુ કરી દઈશું. હ તો નવરાત્ર બધું ત્યાં જો આવ તો કબરીગ્રજ ચાલુ જશે.
તો હવે ઓગસથી બધા ફેસ્ટિવલ સ્ટાર્ટ- -
હા. પેલા નતાર મા બો ડિફરન્સ છે.
શનો?
ફેસ્ટિવલ્સમાં.
પહેલાં તો બધા ભેગા થાય તો મજા આવે તો- -
ના અત્યારથી કેવ મજા આવે ફેમ સાથે- -
આવે કે નહી આવે હ માસી જ નહીં આવતા ઓરખ. રક્ષાબંધન પર એક રક્ષાબંધન પર આવે ને એક રક્ષાબંધન પર ના આવે.
હા હા. અમારે તો કેવું અમે જઈએ ને ટાઈ હોય જ નહી જમા માફી હોય જતા રહયા હોય. કોઈ હોય એ તો હવે ખાલી એકલા છે એમાં કે- - કોઈ નઈ સારું ન ભભી ના હોય ભાભી છે નહી અમદાવાદમાં- - તમા કોય તો ઠેકાણ હોય ના હોય હોય જગ્યા હોયા. કઈ ગમે તે ગયું હોય આમ તેમ લર્ષન મદદ નથી આવી.
બધા હોય તો મજા આવે માસી મામાને જો હોય ને તમે હ- - તો બધા મજા આવે. બધા કઈ તો મજા આય છે.
એનું જો પછી તો શું હા- - રક્ષાબંધન તો હતા બે સાથે કોલેજ તો આવના નઈ - તમે ડિશા મેમને કીધેલ કે મેમ તમારો પહેલો છે ને- - પતાય તેજો કોર્સ તમે બે મોડિયો તેમાં પતી ગયા. અજુ ઘરે જઈને જમવાનું
અજ મારે ના એને થોડું કામ છે પણ ત્યારે ના પડે ને?
છે પાસબુક નુ
કઈક કામ છે ના આવે.
તો
એને લાઈબ્રેરી કે વાય સી કરવા યાર ડોક્યુમેન્ટસ
તે ભર્યું ફોર્મ?
સલું તો
જોવું અવે. હમણાં હવે ટાઈમ મળતું પર
મેં તો ભર્યો મેં તો ભરી દીધો.
પેલાની ચાલુ કરીએ તો ભાભીએ?
ના એ એને કાઈ ટાઈમ જ નતો આજે ખબર નઈ કર્યું કે નહી એને- - કામ વર્કલોડ હોય એના તો એ ના કરે ટાઈમ હોય તો જ કરશુ ભાઈ ટાઈમ મળશે એટલે
હા એટલે
તો હોય તો મે કાલે બઉુ નઈ થોડુંક કરેલુ અને થોડુંક નહી તઈ શું
કેટલા કોલીંગ પત્યા
હવે એ તો મેં જોયું નહી આમ મોસ્ટ પ્રોબેબલી થઈ ગયું આ ઉભો ના રહયો રિક્ષા વાળો ગધેડા જેવો તો માંડ માંડ તો રિક્સા આવતી હોય છે ચાલુ ઓટો મા જવાનું
હ એક તો બસ માં હતા કે નહી ખબર નહી
હા ચાલ મુકું
કઈ પહોંચી
હું ત પહોચવા આવી ચોકડી આવા
ત હા